છે.
બસ મજા મ.
હા પણ મજામાં હું પણ મજા આજે આપન હા ઇમ્પોર્ટન્ટ ઓફ સ્લીપ આ ટોપિક પર વાત કરીએ.
હા જિ હા.
સ્લીપ ના બેનિફિટ શું છે? તમે કેવી રીતે ઊંઘો છો તમે ટાઈમ પર ઊંઘો છો?
ના નવ વાગે આજ લેટ થઈ ગયો બાકી નવ દસ વાગે.
હા તો સારું છે.
હા.
હસ છે ત તમે જો રોજપુરી ઊઘ લેવો ને તો તમારુ દિવસ પન સારો જાય છે.
હા હાચી વાત છે.
હા બાકી શું કરે છે રાતે મોબાઈલ જોતા જોતા મોડું થઈ જાય એટલે એમ ઉંઘ ના આવતી છે.
હા. તો હવારે વહેલો ઉઠવાનું છોકરા નિશાળ જાય તો પાંચ વાગે હવેરે ટાઈમ પર ઉઠી જવું.
હા તો તમે તો બઉ સારું કીધું, હા તો મેં તો હ ને તો સાત વાગે એવું. હ તો કોશિશ કરું છું, તમે તો બઉ જલ્દી ઉટે ચે.
તો સાત વાગે બસ આઈ જાય, તો પ ટિપીન ટિફિન વિફિન બનાવનેને ઉઠાડુંને ચાય દૂધ પાવ નવાળેને ગરમ પાણી કરું ને ને.
હા કારણ કે ઉઘીએ ત્યારે શરીર આરામ જ નથી કરતો ને. પણ પોતાની અંદર ની મરામત પન કરે છે, એવે તો દિવસ સારી છે એટલે દિવસ સારો જાય છે.
દભ બપોરે દિવસમે ઊંઘતી નઈ સિલાઈ કરું એના માટે, બજા સાંજે ઉંઘ નવ દસ વાગે વહેલા ઊંઘે આવી જાય, સિલાઈ કરું મશીન ઉપર તો બપોરે તો.
હા તો તમે બઉ સારું કીધું, આજે તો એવું નથી થતું, બાકી તો ઘણા મોટ ટા મનસા તો શું કરે છે ટેન્શન લે છે, તનામ આવે છે. મોબાઈલ જોય છે ચા કોપી, એમને તો પછી નીંદ જ ઊઘં જ નથી આવતી રાતે.
હાચી વાતે હે.
હા. આ તો મહિલાઓ માટે પણ ઊંઘ તો બઉ સારી છે. એમને પન શું છે ઘર પરિવાર, બાળકો, જવાબદારીઓ નિભાવે છે ને.
હાચી વા આપણે કલાક બે કલાક ઊંઘીએ તો આપણું દિમાગ ફ્રી હોય દિમાગ ફ્રી થાય.
હા ફીત જ એમને પન થોડું ટેન્શન ફ્રી રે છે, આપ ઊંઘે ને તો
કા ઊંઘવાનું ટાઈમ મલે.
હા, ના ટાઈમ મળે. એનાથી શું થાય જો ઓછી ઊંઘ ના લઈએ તો એના નુકસાન તો બઉ છે. આપણે શું થાય છે છીડછિડા પન વધે છે. ભૂલ આપને ભૂલ થાય છે શું કામ કરવાનું છે એટલે.
હાચી વાત.
અ રોગપ્રતિકાર શક્તિ પણ ઓછી થાય છે ને એનાથી.
હા હાચી વાત છે.
બાળકોને પણ ટાઈમ પર લેવું જરૂરી છે.
બાલક સાંજે મોડા ઓર ટીવી દેખ પણ સવાર ઉઠતા નહી બૂમુ પાડની પડે તો એજ ચિડચિડ કરે પછી વેલા ઉઠાડે તો.
નહી ઉટાડ તો બસ બસ આ આવી જાય ને સાત વાગે તો બસ આઈ જાય મારા છોકરાનેં તો.
હ તો સ્કૂલ ચાલ તે. છુી ના દિવસમાં પણ તે શું થાય છે એમને સવાય આયાદત મડી જાય છે ને એમ. એટલે જ આ સ્કૂલ ચાલુ થઈ કે પછી એમને તો બ
સાચી વાત, સાચી વાત છે.
તમે શ કે ઊંઘ લેવા માટે શું કરી છે?
બપોરે કવું કે બપોરે ઊંઘતી નહી. પેલા છોકરો જાય સ્કૂલ જાય પછી પેલું પ દસ બાર વાગે તો કામ પતી જાય. પછી બપોરે જમીને પછી મશીન ઉપર બઉ. ચાર વાગે તક મશીન ઉપર બેઠી રહી એક સૂટ સી લઈને, ઊઠી રહ.
સારું તમારે તો સારી રૂટીન ચાલે છે. હા તમે શું રાતે સુવા પેલા હલકું જમતા હોય ને?
હ ખીચડી.
હા એ તો સારો છે જો મસાલા ન જો જમીએ ને, તો એમનાથી તો એસિડિટી થાય છે રાત્રે તો ઊંઘ જ નથી આવતી એમ.
સાાચી વાત બપ પો દાલ ભાત રોટી સબ્જી ખાઈ સાંજે તો બસ ખાઈ હલકું પલકું ખાઈએ.
હા હલકું ફલકું આ તો શું માટે તો જરૂરી છે. મે કે જ ખીસી ના ખાતા ને અમારે આ તો મસાલાનું કરવું પડે. એમનાથીમાં તો બહ પ્રોબ્લેમ આવે પણ પછ બીજા દિવસે તો થાક લાગે ચીડચીડા પણ થાય છે કામમાં તો કશું મન જ નથી લાગતું.
સાાચી વાત છે.
હા એમાં તો શું થાય છે આપના ચહેરા પર પિમ્પલ્સ આવે છે. હા આંખો ના નીચે પણ શું કે છે ચાલુ પડી જાય છે.
સાચી વાત આપડ કલાક પર આપણો દિમાગ ફ્રી હોય ને તો આપણે કશું કશું ના થાય શરીર ઉપર.
એ આદત જો છે ને આપણે બદલવું જરૂરી છે.
હમ.
આપ શરીર જીવન સ્વસ્થ માટે તો હમ અને સવાર માં વેલા ઉઠવાની આદત સારી છે. એટ આપણે તે અનુસાર જો ચાલીએ ને તો સારું થાય છે.
અચ્છી વા, સંડેને સાત વાગે ઉઠું આરામથી.
હા હા, તો સારું છે, હા તો બી સાતવા જેવું કાણવું પણ સારું છે. તે બાકી શું કરે છે નવ દસ અગિયાર વાગે ઉઠે છે, એમનું શું થાય છે દિવસ તેનો થાકો થાકો જાય છે એમને ક મન જ નથી લાગતું. એને શું વાટે છે, હ ફક્ત હ ફક્ત સાત લો નાસ્તા કરો જમો પછી ઊઘો, એમનો દિવસ તેઓ જાય છે એમને કશું મનંદ નથી લાગતું.
અચછ.
પણ તમે જો સવાર ન ઉઠીએ, તો તમારે જો કામ ના હોય તો તમે પાર્કમાં જઈ શકીએ. તમે પવન લઈ શકી તમમે, એક્સરસાઇઝ કરી શકીએ. એ પણ કરી શકે તો તમારું બહ જરૂરી છે.
આપ શરીર તંદુર સ્વસ્થ
હા સ્પષ્ટ તમારો હલકોલકું શરીર લાગે છે તમારું વજન ઓછું થાય છે.
સાચી વાત છે.
એ તમારા દિવસમાં પણ પ્રસન્ન રહે છે ને, તમને સકારાત્મક પછી વિચરાવે છે. નેગેટિવ વિચાર ન આવતા એથી, તમે વહેલા ઊઠીએ તો.
સાચી વાત એ.
આ મહિના માટે તો જરૂરી છે, કેમ કે એમને રૂટિન દિવસભર સારું થાય છે. એનું કામ આમ આવો ફટકામાં થાય છે સવારમાં.
હા સારી વાત છે.
તે મેં સાચે ટાઈમ તો જોયા લેટ ઊઠી. તમારું કામ પણ તે જ અનુસાર ચાલે. આપણે પણ ચીડચીડ થાય છે ને, પછી કામ પૂરું નથી થયું, કામ પૂરું નથી તો આજ વિચાર હોય છે. હા એવું જ થાય છે, આપણે કામ ક્યારે પતાઈયે?
કામ ક્યારે પતીએ હાચી વાત છે.
હા, એટલે જ હું તો કહું છું.
કામ આપણું કામ. ટાઈમ ઉપર પતે ને તો આપણે ઘડી બીજું કામ હોવું જોઈએ, કોઈ થોડીક ઘડીક વાર આરામ મળે આપણે.
હા, ઘણીક વાર આરામ મળી તો એમને શું થાય છે? મોબાઈલ છોના જોઈએ ને રાત્રે તો તમારું આંખોની તકલીફ પણ ન થાય, માથું ન દુખે.
હાચી વાત છે.
તમને ગરદનની સમસ્યા ન હોય, તમને સારી ઊંઘ આવે છે.
હાચી વાત છે
બાકી તો બાળપણથી સારી આદતો લગાવુ જોઈએ બાકી તો હું અમારી ગામ ગઈ તો અહીં બાળકો છે, તો રાત્રે અગિયાર-બાર વાગે. જાય તો સૂતા જ નથી, એમને શું છે? એમના માતા-પિતાએ તો સવાય જ લગાવી દીધી છે.
ને એ સાંજે વહેલાં ઊંઘે ને તો વહેલાં ઊઠાય ને, તો એ પેલા છોકરા બી ચીડચીડ કરે.
ચીડચીડ કરે આતો તમે સાચી
હાચી વાત છે, વહેલી સાંજે ટાઈમ ઉપર ઊંઘેને તો... તો હવારે વહેલા ટાઈમ ઉપર ઊઠી જાય.
એજ ને હમ.
બાકી બીજું.
બાકી બીજું કાંઈ જ નથી. હાં વહેલા સૂવો પૂરી ઊંઘ લો
ચાલુ થઈ ગયું છે, સ્કૂલ નિશાળથી જાહે, આ પણ ટ્યુશન ચાલુ. હે ઘડીક વાર એક-પાંચ મિનિટ ટાઈમ નહીં મળતી હવે તો.
હા, એ તમે સાચું કીધુ હા, પણ શું છે, આપણા માટે પણ તો જરૂરી છે ને? છોકરાઓ માટે તો જરૂરી છે, પણ આપણને
હાચી વાત છે, તો ભવિષ્યવાણી હારું થાય, ભણે તો.
હા, એ તો સારું છે.
સાંજે ચાર વાગે ટ્યૂશન જાય, પછી છ વાગે આવે.
હા બાકી લેડીશ એ શું કરે છે? કે એમને તો ઊંઘ જ વિચાર કર્યો છે કે કાયમ. કામ કેવી રીતે કરવું, ત્યારે જો કામ જોવું હોય ને આ આપણે દિવસનો પ્લાનિંગ હોય
હા
એવું ના કરવું જોઈએ પહેલા તો તમે સુવો તો તમે સારા રેહો તમારો બીજો દિવસ સારો જશે ને
હ અ
કા તો તમને પછી એસડિટી થશે તમે જો પ્રવાસ કરતા હોય તો તમને
હાચી વાત છે
પછી તમારીલ થાય છે એ થાય જો જવું હોયબ જરૂરી છે તમારા
આપણે ઘડી કે આપડણે કામનુંધું બધું ટાઈમ ટેબલ હો ને તો આપણે શરીર લેવલ ઉપર હોવે. ઊઘવાનું ખાવાનું. પીવાનું ઉઠવાનું બધું ટાઈમ હોય ને આપણે સબ.
હા બધું ટાઈમ જરૂરી છે, તમારું કામ- પણ સારી રીતે થાય છેુ પણ સારી રીતે આવે છે.
મને ઘણીક વાર એવું થાય બપોરે મશીન ઉપર બેઠી હોય તો એવું લાગે છે ચાલ કે ચૂકી તો આવે કે થોડી ઘડીક વાર ઊંઘીએ.
હ
એવું થાય આપ દિમાગ દિમાગ આપણો દિમાગ આપણો એવું થઈ જાય ચીડચીડ ઘર
ના એ જ આપમને બતાવી છે ને. તમને જરૂરી છે. હા તો એમ કવાનું જોઈએ ને તો અ તો સારું. અચ્છા.
હા.
હ
મે ટેપ પડી જાય એક દિવસ ઊઘી જાય ને તો ટટે પડી જાય કે કલાક ભર હોગી જઈએ.
હા કલાકારો એમને રોજની આદત બની જાય છે.
પાછું એવું બી થાય કે આપણેે નહી ઊંઘીએ કલાક બે કલાક તો આપણે આ આવી જાય. કપડાં લેવાનું તો સુધી એના માટે છેલો કે સાાય હાય પીન લો સિવા ભાઈ પાછા મશીન ઉપર એવું લાગે.
એક દિવસ ઊંઘે ને તો પછી ટાઈમ પડી જાય ટેવ પડી જાય આપણે કે હવે ઊંઘવું જ પડે.
હા તો તમે તે જ મે દીધું કે તમે રોજતા એ બનાવો. રાતેતે તોમેં જલ્દી હુંગીએ. તો સવાર માં જલ્દી એક જ ટાઈમ તો બનાએ ને. તો આદત પડી જાય છે, આ ટાઈમ ના તમે સવાયથી ટાઈમ હતો સય પડલી.
હા જી વાત છે.
જો તમે રોજ બીજા બીજા ટાઈમ પર સતા હોય ને, એમનાથી ટાઈમ તો નથી બનતો.
અચછી વાત હૈ.
ચાલશે પછી, બીજા ટપ